હેલો.
હા કેમ છો?
બસ મજામાં, તમે કેમ છો?
અમે પણ બી મજામાં તમે શું કરતા તા?
બસ આ જમી હમણાં. તમે શું કરો?
બસ અમે બી એ બસ જમી ને ઉભા થ્યા.
અચ્છા, શું બનાવ્યું?
અમેબ?
હમ્મ.
શાક રોટલી.
અચ્છા સરસ, હું દાલ ઢોકલી બનાવેલી. હમ્મ બોલો બીજું.
બોલો આજ આજનો આપને શું ટોપિક છે જો? હા બોલો.
હા હા બોલો ને.
જો આપણે કેટલા બધા ડાન્સ ને આમ સોંગ ને કેટલા જણાને એવું બધું શોખ હોવે વધારે ને ને આપણે ડાન્સ કરીએ તો ભી આપણે એક તરહ નો ફાયદો હોવે ને સોંગમાં સોંગ શીખીએ તો બી આપણે ફાયદો હોવે એના માટે બી જીવન મે ગમે તે કામ તો એક જ કામ તો કરવું જ જોવેએ આપણે
હા બોલો હમ્મ
જીવન મેં આપણે આપણે મનુષ્ય પણ જીવન લીધું છે ને તો એના જીવનમાં આપણે ગમે તે એક કામ તો કરું ભલે આપણે સોંગ સોંગનો કરીએ, ડાન્સનો કરીએ એમને ને મને પણ ડાન્સનો બહુ શોખ છે.
મને પોતાના ડાન્સ નો એટલો શોખ છે ને જયારે બી કોઈનો લગન થાય કે એમ થાય ને તો મેં ડાન્સ કરું જ છું પ્રેક્ટિસ કરું, પછી ડાન્સ કરું જ છું મને તો, હા
મોટા એ લાઉડ સ્પીકર લગાઈ ને
હા મને પણ ડાન્સ નો ખુબ જ શોખ છે. હમણા મારા હમડા મારા ગા હા હમડા મારા ભાઈ ના લગન હતા. ત્યારે મેં મસ્ત ડાન્સ કરેલો. મને ખુબ જ શોખ છે અમારા ઘરમાં સૌથી વધારે મને શોખ છે ડાન્સ નો
હાચી વાત એ.
તમને ગમે છે?
હા મને પણ ગમે છે ને. કે તમારે નઈ કેવ મતબેં આ એ કઉ છું ને કે મને ગે ડ ડાન્સ નો બહુ જ શોખ હે ગમે તેનો લગન હોવે તો એક અમારા ફેમિલી મેં તો એક મહિનો પહેલાં મું ડાન્સ કરવા માંડી જાઉં.
હા મને પણ એટલો શોખ છે મે કોલેજમાં હતી ને ત્યારે ત્રણ મતલબ ત્રણ વરસ મે ડાન્સ માં ભાગ લીધેલો, મતલબ ડાન્સમાં પાર્ટિસપેટ કરતી જ મેં કેમ કે ત્રણે વાર મને પ્રાઇઝ મળેલો ફર્સ્ટ પ્રાઇઝ ને સેકન્ડ પ્રાઇઝ ત્રણે ઓવર જે મને મેઈડો છે પ્રાઇઝ
હાચી વાત છે હાચી વાતે મે મે પણ મેં નિશાાન જાતી હતી તો બી આપણે છવ્વીસ જનવરી પંદ્ર આગસ્ તો હું બહુ ડાન્સમાં રહેતી હતી પેલા નહી આવત કે પરેડ ને પીટીને
હા
ગમે તે ડાન્સ મે મેં પહેલા આગળ જ રહેતી ભલે મને નહીં આવતો તો હું શીખી લેતી પેલાતીમાં છો અ મને પહેલાંથી પણ બહુ છોકે ને એના માટે મને હવે બધું હું કમ્પ્લીટ શીખી ગઈ અમે તો તમે ગમે તે તમે ગીત ઉપર ડાન્સ કો ને તો મેં ડાન્સ કરી દઉં ને સોંગનો બી હાથે રાતે પણ હું ડાન્સ નહી કરતી હાથ હંગા ત હંગા ત સોંગ બી ગાઉછું
અચ્છા એવું છે તો સરસ છે હમ મને પણ ખુબ જ શોખ છે
ગમે તે આપણે ટીવી પર યુટ્યુબ પર નહી જોતાય નેની નેની છોકરીઓ કેવા સોંગ ગા આવતી હોય
હા કેટલું મસ્ત ગાવે છે
હાચી વાત હૈ તો હું પણ યુટ્યુબ બીજા જોવું છે ને તો એ બધા બધું સોંગ ને ડાન્સને એવું બધું જોતી રહું તો એના માટે હું વધારે શીખી ગઈ ને આમ ગમે તે સ્કૂલમાં બી રહેતી ને તો આગળ રહેતી હતી
અચ્છા હા
પ્રેડમે કોહ ગમે તે ભલ મન નહી આવતો તો તો એ બધાને જોઈ આમજ એટલું બધું મારા દિમાગ તો બધાને જોઈને હું શીખી જતી તો ટીચર લોટભી મન કેતા હો એને તો આવડતો હોયને તો ફટાફટ શીખી જાય
હા ટેલેન્ટેડ છો તમે
હાચી વાતે તમને બી હશે ને શોખ તો એક ચીજનો તો આપણે શોખ રાખવું જ પડે
મને મતલબ સિંગિંગ નો ડાન્સિંગ નું બંને ન શોખ છે ડાસીગ નો વધારે શોખ છે હ નાનપણથી મતલબ પણ વધારે જ શોખ છે એમ નાનપણનો ભી છે બધા ફ્રેન્ડ ભેગા થને ડાન્સ કરતા અને એ ડાન્સ પ્રેક્ટિસ કરતા કોઈ પણ સોંગ માટે સોંગ ઉપર ને પછી સ્કૂલમાં ગયા તો સ્કૂલમાં પણ બધા ડાન્સ પ્રોગ્રામ હતું કે છવીસ જાનુરી થતું ને તેમાં પણ પાર્ટિસિપેટ કરતી અને કોલેજમાં ત્રણું વર્ષ મને પ્રાઈઝ મળેલો છે ને એમ બી કોઈ લગન થાય અમારા ઘરમાં તો બધા મને જ કેહે છે કે તું ડાન્સ શીખાવ તો ડાન્સ શીખવ શીખવાડું પણ છું પોતે પણ કરું છું
હાચી વાત હે
હ તમને ક્યાં બોલીવુડ સોંગ પર ડાન્સ કરવું ગમે છે કે કેવા સોંગ પર ગમે છે અરે વાહ હા સરસ છે
ગુજરાતી સોંગ આવે છે મારવાડી આવે છે ગુ આપણે ગમે તે મરાઠી
ના પછી એક હોબી હા હોબી હોવી જ જોઈએ ડાન્સ કેમ કે ડા આપે મતલબ આપડું મનગમતું કામ કરીએ છે ને તો આપણને મનને શાંતિ મળે છે સ્ટ્રેસ દૂર થાય છે. ટેન્શન દૂર જાય છે એટલે મતલબ મને મને ક્યારેય પણ સારું નહીં લાગતું હોય ને એમ કે મને મન ઉ દાસ હોય કેમ કે તમે ગાયન વગા વગાડીને પછી મે ડાન્સ કરું છું એટલે મને મતલબ મન શાંત થઈ જાય છે. એટલે આપડે કઈ ક ઈવસ્તુ રુચિ હોવી જોઈએ કોઈ પણ વસ્તુમાં કે જે કરવાથી આપણ મન શાંત થઈ જાય મનને સારું લાગે એવું આપણને કરવું જ જોઈએ છે
સાચી વાતે
ડાન્સ કરવાથી ફાયદા પણ છે, જો આપડે ડાન્સ કરીએ ને ડેલી ઝુંમ્બા કરીએ કે ડાન્સ કરીએ તો આપ શરીર ફિટ રહે હા એ હાર સારું ર એમ
સાચી વાત
તો દરરોજ થોડું કરી દેવાનું અડધો કલાક
ને સો આપણે સોંગ નો બી તે સોંગ માટે બી સારું છે ભલે ગમે ત્યા આપ સોંગ ગઈએ તો બી બી કરી તો બી સારું કેહેવાય આપણે કેવા મોટા મોટ ને આપણે આપણે જોવાને મલે કેવા મોટા મો સ્ટેટ હોય પ્રોગ્રામ હોય ઉપર જઈએ. પીગાવા માટે
હા એજ તો કેટલુ
તો કેવું બધી બધી કેટલી બધી પબ્લિક આપણે જોવાને આવે છે, આપણે ડાન્સ કરતા હોય તો બી કેટલી બધી પબ પબ્લિક આપણે જોવાના આવે છે, આપણા મીડિયા મીડિયા ઉતારે
હા કેટલા બા ડાન્સ કો થાય છે ટીવીમાં ટીવીમાં પણ રિયાલિટી શો આવે છે. ડાન્સ શો ના અને બધા કેટલા મસ્ત મસ્ત ડાન્સ કરતા હોય છે.
હાચી વાત છે.
હમ કોઈ કોઈ તો શીખ્યા વગર પોતેથી શીખીને આટલું મસ્ત ડાન્સ કરે છે.
હાચ વાય મેં પેલા તો જ છે કેમ ટીવી બધું આવતાને તો જો તો બાપા એક એટલી છોકરી ના છે, તો કેટલી બધી પબ્લિક જોવા આવે તો એને બદલે મારી બધું એવું જ કરવું પડે તો મને બી બધા જોવા આવશે તો મેં પણ એવું જ કીધું એમાં વધારે ફટાફટ સીખી ગઈ સ્કૂલ ભી બંધ રહેતા મને એવું લાગે કેવું ડાન્સ કરું છુ બધાથી એમ કે કેવું ડાન્સ કરું છુ બધા આમ બસ તું સારું કરે છે.
તો આપણને કેવું સારુ લાગે ને આપડી તારીફ કરે તો હા કેટલું સારું લાગે આપણને એજ તો એટ કરવું જ જોઈએ, હમણાં બી મારા ભાઈ ના લગ્ન છે તો મેં એજ પ્રેક્ટિસ ચાલુ કરી દીધી છે, કે કયા સોંગ પર ડાન્સ કરાય શો કરાય એ બધું પ્રેક્ટિસ ચાલુ કરી દીધી છે, મે તો
હાચી સાચી વાત હે કેમ કે આપડે ડાન્સ કરીએ ને તો કેટલી બધી પબ્લિક આપણે જોવા માટે આવે
હા
કેટલા મોટલા મોટા ઈસિટક સ્ટીિક ઉપર આપણે લઈ જાય ને કેવા આપણે બટ અચ્છા કેમ હારા ઉ હારા તૈયાર થાય બધા લોકો આપણો વિડીયો ઉતારતા હોય. ને આપણો વિડીયો બી વાઇરસ હો જાય બધા યુ યુટ્યુબ ઉપર આવી જાય બધા જોવે કે નહી, જોવે
જોવે જ છેને, આપડે એમ બી આજકાલ તો વાયરલ હા
મને સોંગનું બી એમ એક છોક રાખવું પડે ડાન્સ નો બી રાખવું પડે મને પહેલથી બી બહુ શોખ છે.
એજ તો હમણાં એવી તમારા ઘરમા પણ લગ્ન હશે ને હમણાં પછી
મા મા મા માસી ના છોકરા ના હૈ ને હવે બે ત્રણ મહિના પડ્યા છે, હા ડાન્સ બી કરવાની શું સોંગ ભી ગા સોંગ બી ગાવાની છુ, હુ તો હવે ખરીદી ચાલુ જ છે.
હા મારવાડી સોંગ
હા મા તો મારવાડી ચોંગશે મને પેલા ગુજરાતી ને પેલા મરાઠી ને તેલુગુ એ નહી, આવતા મારે તો ફિક મને ગમે છે, મારવાડી સોંગ ગમે બસ
હા મારવાળી સોગના કેવા સારા હોય છે બધા એ એમાં ડાન્સ પણ ગુમર હોય ને ગુ
ગ ઉમર ભી હોવે, તો પેલો મારવાડી સા ગમે તે્યાં આવતો હો ને મને ડાન્સ આવી જાય ને એવું બધું મને ઘરમાં જ નહી ગમે તે બહાર રોડ ઉપર બી એમ બસ તો તો બી મને ઘર નાચવો આવી જાય એવું મ, સાચી વાત હ.
મ
પગ બહુ છે ને એના માટે
હમ ઘુમરનું ઘુમર તો બહુ સારું હોયને હા મને. પણ ખુબ શોખ છે મે તો ગણપતિ વિસર્જન હોય કે એમ કોઈ વાગતું હોય ને વાર મારા પગ મા ચાલુ થઇ જાય ડાન્સ કરવા માંડે છે હમ એ તો એટ શોખ છે ને પેલાથી તો શોખ
તો મુત મા છોકરો છોકરોને છોકરો હૈ છોકરી એને બી કહું તમે ગમેજ રાખો તમે ડાન્સનો બી રાખો સોંગનો બી રાખો. મારા છોકરીને બી મારા જોડે મન જોઈ જોઈ ને મારા છોકરીને બી એવું કરે.
સાચું છે ને. સાચી વાત છે હમ બધું આવું જોઈએ હમ બધામાં શોખ રુચિ હોવી જોઈએ.
સોંગ નું કરવાનું ગમે તે કેટલા મોટા મોટા મોટા નાના નાના છોકરાને કેટલા મોટા મોટા હિસ્ટ્રી ઉપર લઈ જાય બધા આમ માળા છે સોલ ઓડા કેટલું બધું સ્વાગત કરતા હોય. સોંગ સોંગ માટે બી આપણે ઉપરેજ ઉપર કેટલું બધું સ્વાગત કરતા હો બધી પબ લિક જોતિ હોય.
હ એ પણ સ સિંગિંગમાં પણ જુઓ ને કેટલી મહેનત લાગે છે એમજ થોડી ર આવી જાય કેટલી મહેનત કરવી પડે કેટલું હા કેટલી પ્રે પ્રેક્ટિસ કરવી જોઈએ એના માટે પણ.
સાચી વાત છે ને આપણેે જાતા હોઈએ ઉપર. તો બધા આમ નહીં કહેતા હોય કે સિંગર આવ્યું છે આપણે જોવા જઈએ જોવા જઈએ જોવા જઈએ.
એ તો સારું લાગે ને એમ.
તો કેટલા બધા સ્વાગત કરતા હોય માળા પહેરાવે છે સાવ ઓડ એના માટે માટે આપણે ગમે તે વસ્તુનુ ને સોંગનું બધું રાખવું પડે.
કોઈ દિવસ આપણે મળશું તો આપણે બવું ભેગા ડાન્સ કરશું.
હાચિ વાત‌ ચોક્કસ મા માસીના છોકરાં ના લગન તમે આ આવી જજો.
હા ચોક્કસ આવા આવા ના
તમને બી હું મારવાડી ગીત ઉપર ઘુમર પર તમાને બતાડી સોંગ શીખ ખડો ડાન્સ કરવાનું તને શીખાડીશ હું મારવાડી તમે ગુમ્મટ ડાન્સ તો જોયો હો ને તો તમે કેવો કેવો? દીદી એક વાર તમે ઓર કરો ને બહુ સારું લાગુ છે એવું ઘુમડ
હા એવું છે હા તો મને પણ બતાવજો તો અમે
હાચી વાત હૈ.
ચાલો તમારી જોડે વાત કરીને હા
હા મન મ
મને પણ ખુબમજા આવી એ હા સારું લાગ્યું તમારે જોડે વાત કરતા મને સારું લાગ્યું કે તમને પણ ડાન્સ નો શોખ છે મા જેવું કોઈ મળડ્યું મને.
હાચી વાત મને બ ન આપડે કરવું જ જોઈએ એક બીજાને બતાવું જ પડે સાચી વાત નઈ? કે ગમે તે જીતનો હવે પછી કરું.
ચાલો ચાલો ફરી મળીએ.